હાલો.
હા, બોલો.
લો કેમ છ, મજામાં?
બસ મજામાં. તમે?
બસ આ રહ્યા. શું ચાલે છે?
હમ્મ. બસ શાંતિ, તમારે કોણ?
બસ અમારે પણ મજા છે. તમારે કહો.
બસ શાંતિ છે. એક વાત કરવી હતી, તમારા એક વિષય સાથે એક વિષય પર તમારી જોડે વાત કરવી તી મારે.
હા, બોલો ને.
કે દરેક ના જીવન સાથે જોડાયેલો એક એવો વિષય છે, જે છે આ ખોરાક અને રોગ પ્રતિકારક શક્ તિ, ઘણી વાર લોકો બીમાર પડે છે, પણ પછી પોતાના ખોરાક વિશે વિ ચારતા હોય છે. જયારે સાચી વાત તો એ છે કે સારો ખોરાક એક જ આપણી બીમારી માંથી બચાવવામાં મદદ કરે છે. શું કેવું તમારું?
હા. અમારી વાત એકદમ સાચી છે હા. શરીરની અંદર રહેલ રોગ પ્રતિકારક શક્તિ આપણું રક્ષણ કરતી સેનાની જેમ કામ કરે છે. જે આ શક્તિ મજબૂત હોય, તો સામાન્ય ચેપ્સ શરદી, ઉધરસ, અને બીજી ઘણી સમસ્યાઓ શરીશ સારી રીતે લડી શકે છે. આ શક્તિને મજબૂત બનાવવા સંતુલિત આહાર લેવો પણ ખુબ મહત્વનો હોય છે ને.
હમ્મ. ઘણા લોકો માને છે કે કોઈ એક ખાસ વસ્તુ ખાવાથી જ રોગપ્રતિકારક શક્તિ વધે જાય છે. પરંતુ હકીકતમાં તો એવું નથી, રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના પોષક તત્વો વધાર ધરાવતો ખોરાક લેવો જરૂરી હોય છે શરીર માટે. હે ને?
હમ્મ. હા, ફળો, લીલા શાકભાજી, કઠોળ છે, પછી દૂધ, દહીં દાળ, સુકા મેવા, અને પૂરતું પાણી, આ બધુ મળીને શરીરને જરૂરી પોષણ આપે છે. હ તો તમે એક જ વસ્તુ પર આધાર રાખો તો તે સંપૂર્ણ લાભ એનાથી મળતો નથી.
હમ એજ ને આજકાલ લોકો ઝડપ ભર્યા જીવનમાં તૈયાર ખોરાક અને બહારનું જમવાનું વધુ પસંદ કરે છે. તેનો સ્વાદ ભલે સારો લાગે, પરંતુ તેમાં મી વધું મીઠું, ખાંડ અને તેલ હોય છે, જે લાંબા સમયે શરીરને યોગ્ય નથી રાખતું.
સાચી વાત છે. ઘરે બનાવેલું તાજો ખોરાક જ શરીર ને લાભ આપે. બરનું ખાવા તો કેટલું ગંદુ હોય છે, એમાં સ્વચ્છતા પણ નથી હોતી. અને તમે બીમાર પડો, જેમાં કે ઘરનું ખાવ તો એમાં જરૂરી પોષકતત્વ પણ સારા મળે ને, તો અમુક લોકો તો બસ બારનુ ખાવાની જ આદત હોય.
ફળો વિશે વાત કરી કરીએ તો ઘણા લોકો રોજ ફળ ખાતા નથી. પરંતુ દરેક ઋતુમાં મળતા તાજા ફળોમાં વિટામિન અને ખનીજ ભરપૂર હોય છો. જે શરીરમાં રક્ષણ અને ખૂબ ઉપયોગી હોય છે.
હાથે શાકભાજી પણ એટલા જ મહત્વના હોય છે. ખાસ કરીને અલ ફળો તો જરૂરી છે જ પણ શાકભાજી પણ એટલા જ જરૂરી છે ને. લા પાંદડા વાળા શાક મની થતું હોય છે. જો રોજના ભોજનમાં શાકભાજી નો સમાવેશ કરવામાં આવે, તો શરીરને ઘણો લાભ થાય છે.
હમ, માત્ર ખોરાક જ નહીં પરંતુ યોગ્ય સમયે ભોજન લેવું પણ મહત્વનું છે. છે. કેટલાક લોકો નાસ્ તો છોડીને સીધું બપોરનું જમતા હોય છે, જે શરીર માટે યોગ્ય નથી.
હા સવારનો નાસ્તો દિવસની શરૂઆત માટે જરૂરી છે. જો દિવસની શરૂઆત પૌષ્ટિક ખોરાક થી થાય તો શરીર માં ઉર્જા રહે છે અને કામ કરવાની ક્ષમતા પણ વધે છે.
પાણી વિશે પણ ઘણી વાર લોકો બેદરકાર રહે છે. પરંતુ પો પાણી પીવા થી શરીર માં રહેલા અનેક કાર્યો પણ સારી રીતે થાય છે. શરીરમાં એનર્જી રહે છે. શરીર હાઈડ્રેટ રહે છે આપડું.
હ ખરેખર હ પાણી શરીર ને હાઈડ્રેટ તો રાખે છે. અને શરીરની વિવિધ તકિયા ને યોગ્ય રીતે ચલાવામાં મદદ કરે છે. પાણી પીવું ખુબ જરૂરી છે ને.
હમ એની સાથે સાથે દહી છાસ જેવી વસ્તુ તુ પણ આપણા ભોજન નો સમા મહત્વનો ખા ભાગ છે. તે પાચન સુધારવામાં મદદ કરે છે અને શરીરને તાજગી આપે છે આપણને.
હમ હ ઝાચી વાત છે હો. જયારે પાચન સારું હોય તો શરીર ખોરાક માંથી પોષક તત્વો સારી રીતે તે મેળવી શકે અને રોગપ્રતિકાક્ષરતિ માટે પણ આ બધું લાભદાયક છે ને?
હા એજ ને ઘણા લોકો માને છે કે માત્ર મોઘો ખોરાક જ પૌષ્ટિક હોય છે પરંતુ એવું બિલકુલ નથી. સ્થાનિક અને ઋતુ મુજબ મળતો ખોરાક પણ ખુબ પૌષ્ટિક હોઈ શકે છે.
સાચી વાત છે. હમ બાજરી, જુવાર, ઘઉં.. દાળ, ચણા, મગ, મગફળી જેવી સામાન્ય વસ્તુઓ પણ ઉત્તમ પોષણ આપે છે. જરૂરી નથી કે સારો ખોરાક હંમેશા મોંઘો જ હોય.
હા, એ તો છે ખોરાકમાં વિવિધતા રાખવી પણ જરૂરી છે. રોજ એક જ પ્રકારનું ભોજન લેવાથી બધા પોષક તત્વો મળતા નથી.
બરાબર રંગબેરંગી ફળો અને શાકભાજી ખાવાથી અગ અલગ અલગ પ્રકારના પોષક તત્વો મળે છે. જે શરીરને વધુ મજબૂત બનાવે છે.
હમ આજે લોકો સોશિયલ મીડિયા પર દેખાતા અનેક ઉપાયો કરે છે. અ પરંતુ કોઈ પણ ચમત્કારી ખોરાક રોગપ્રતિકારક શ શક્તિ એક દિવસ માં વધારી શકતું નથી
હા સાચું છે. નિયમિત સંતુલિત આહાર લો પૂરતી ઊંઘ લો અને કસરત કરો. તો તણાવ પર નિયંત્રણ રાખો. આ ચારેય બાબતો સાથે મળીને શરીરને મજબૂત વધુ મજબૂત બનાવે છે.
હમ એ તો છે જ મને એવું લાગે છે કે ખોરાકમાં રહેલા પોષક તત્વની ભૂમિકા વિશે વધુ વાત કરવી જોઈએ આપડે શું કેવ છો? ત
હા ચોક્કસ, આપણા શરીર ને પ્રોટીન કાબ્રૉહાઈડ્રેટ, ચરબી, વિટામિન, ખનીજ અને પૂરતા પાણી ની જરૂર પડે છે. આ બધા તત્વો સાથે મળીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ઘણા લોકો માત્ર પેટ ભરાય એટલું જ ખાઈ લે છે પરંતુ પેટ ભરવું અને શરીર ને યોગ્ય પોષણ મળવું એ બંને અલગ બાબ
સાચી વાત છે જો ખોરાકમાં પોષણ ના હોય તો શરીર ને પૂરતી શક્તિ મળતી નથી ને લાંબો સમય સુધી આવું ચાલે તો શરીર ને રોગો સામે લડવાની ક્ષમતા પણ ઓછી થઈ શકે છે ને?
હમ બરાબર છે પ્રોટીન વિશે ઘણી ચર્ચા થાય છે લોકો તેને મા કસરત કરનારા લોકો સાથે જ જરૂરી માને છે.
હા જયારે હકીકતમાં દરેક વ્યક્તિ માટે પ્રોટીન જરૂરી છે. શરીરના કોષોની જાળવણી અને નવી રચનામાં તેનું મહત્વનું સ્થાન છે. દાળ કઠોળ દૂધ અન્ય પૌષ્ટિક ખોરાક માંથી તે મેળવી શકાય છેને.
હમ બરાબર છે વિટામિન વિશે વાત ઘણા લોકો. જાગૃત બન્યા છે ખાસ કરીને વિટામીન વાળા ફળો અને શાકભાજી રોજ ખાવા જોઈએ શું કેવું તમારું?
હા પરંતુ માત્ર પૂરક કોળીઓ પર આધાર રાખો કો ન બદલે અમુક લોકો ગોળી ખાઈને પણ પ્રોટીન મેળવતા હોય છે પણ કુદરતી ખોરાકમાં પોષક તત્વો મેળવવાનો પ્રયાસ કરવો વધુ યોગ્ય છે જો કોઈ તબીબી કારણ ના હોય તો.
હા એ તો બરાબર છે. ઋતુ પ્રમાણે મળતા ફળોનું મહત્વ પણ ઘણું હોય છે તે તાજા હોય છે અને ઘણી વખત ખત વધુ પોષક પણ આપણને આપતા હોય છે એમાંથી
સાથે જ સ્થાનિક ખોરાક શરીર ને વધુ અનુકૂળ રહે છે પોતાના વિસ્તારમાં મળ. થી મળતા અનાજ દાળ અને શાકભાજી નો ઉપયોગ વધાર હોવો જોઈએ.
હમ જેમ કે ખાંડમાં વધુ પ્રમાણ પણ શરીર માં સારું નહી લોકો ઘણા લોકો દિવસમાં ઘણી વખત મીઠાઈ અને મીઠા પાન લે છે.
હા મીઠા પાણીઓ મીઠાઈ એ શરીર માટે નુકસાનકારક જ છે આવી આદતો લાંબા ગાળે સ્વાસ્થ્યને અસર કરે છે. તેના બદલે ફળ અથવા અન્ય સ્વસ્થ નાસ્તો વધુ સારો વિકલ્પ બની રહે છે.
હમ જેમકે બાળકો ના ખોરાક વિશે પણ ધ્યાન રાખવું જોઈએ બાળક થી બાળકની જ સારી ખાવાની આદત વિકસે છે તો આપણા જીવનમાં બી ઘણું થાય છે.
હ વૃદ્ધ લોકો માટે પણ પૌષ્ટિક ખોરાક કેટલો મહત્વનો છે ને
હા કારણ અર વધતા શરીર ની જરૂરિયાતો બદલાય છે. તેથી શકે તેઓ અને પોષણથી ભરપૂર ભરપૂર ખોરાક લેવો જરૂરી છે.
હા. ઘણા લોકો બીમાર પડે ને પછી જ પોતાના ખોરાક માં ફેરફાર કરે છે.
હમ પરંતુ જો જરૂરિયાત થી જે શરૂઆત થી જે સારો ખોરાક લેવામાં આવે ને તો ઘણી સમસ્યાઓથી બચી શકે. છે સ્વાસ્થ્યની સાચી કાળજી બીમારી પહેલા જ શરૂ થવી જરૂરી છે.
હા સાચી વાત છે ઊંઘ અને ખોરાક વચ્ચે પણ સંબંધ છે જ જોં પૂરતી ના હોય તો શરીર પર તેની અસર થાય છે.
હા. ચલો એવું હોય તો સુઈ જઈએ કાલે એવું હોય તો આપડે આરામથી વાત કરીએ. અત્યારે એમ બી બપોર નો ટાઈમ થઈ ગયો છે તો સુઈ જઈએ. કાલે એવું હોય તો આપડે મળીએ અને જે આ બાબતે બીજી ચર્ચા પછી આપણે કરીએ.
શરીર માં અને ખાવું અને પીવું બધું જ અમે પોતા પ્રમાણમાં પાણી નથી પીતા લાગતા ને.
પાણી તો મારે થોડુંક ઓછું થઈ જાય છે કેમ કે કામકાજમાં ભૂલી જવાય છે ને આ બધું એ બધું. ચાલતું રહે છે.
હ તમે તમારા શરીર નું ધ્યાન પણ નથી રાખતા તમે પુરા અ શાકભાજી ખાઓ ફળ ખાઓ. અને પૂરતી ઊંઘ લો ને કામમાં ને કામમાં કેમ આટલા વ્યસ્ત રહો છો. થોડું પોતાના શરીર નું પણ ધ્યાન રાખો ને.
હા, હા હવે ધ્યાન રાખીશ તમે કીધું છે ને તો.
હા એજ ને હા. સારું તો તમે તમાર શરીર સાચો હેલ્ધી બનો અને પછી મને મળો ત્યારે એકદમ તાજા ફૂલ આમ કેવા ગુલાબના ગોટા જેવા મળજો ઓકે.
સારું સારું ચલો મળીએ ટેક કેર.
બાય ટેક